તું શહેરમાં રહે છે તો શહેરની જિંદગી કેવી લાગે છે.
હેલો.
હેલો.
હા.
કેમ, તું શહેરમાં રહે છે? તો તને શહેરની જિંદગી કેવી લાગે છે?
શહેરમાં ઘણી સુવિધાઓ છે સારી શાળાઓ, હોસ્પિટલો, મોલ, બસ અને ટ્રેન જેવી પરિવહનની સુવિધા સરળતાથી મળી જાય છે.
એ તો સાચું છે. પણ ગામની શાંતિ અને કુદરતી વાતાવરણ શહેરમાં ક્યાં મળે!
હા, ગામનું વાતાવરણ ખરેખર સ્વચ્છ હોય છે, શહેરમાં તો વાહનો અને કારખાનાઓના કારણે પ્રદુષણ વધુ હોય છે.
ગામમાં લોકો એકબીજાને સારી રીતે ઓળખે છે અને જરૂર પડે ત્યારે મદદ પણ કરે છે.
શહેરમાં પણ લોકો મદદ કરે છે પરંતુ વ્યસ્ત જીવનના કારણે એકબીજાને મળવાનો સમય ઓછો હોય છે.
ગામમાં તાજું દૂધ, શાકભાજી અને કુદરતનો આનંદ મળે છે.
અ જયારે શહેરમાં રોજગારની તકો વધુ હોય છે, મોટી કંપનીઓ અને ઉદ્યોગોના કારણે નોકરી મેળવવા મેળવવાની સરળતા રહે છે.
બરાબર. ગામમાં જીવન ખર્ચ પણ ઓછો હોય છે.
પરંતુ શહેરમાં શિક્ષણ અને ટેકનોલોજીની વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે.
ક્રી બાળકોના સંગ્રામી વિકાસ માટે આખું ગામનું ખુલ્લું વાતાવરણ ખૂબ ઉપયોગી બને છે.
અને ઉચ્ચ અભ્યાસ તથા કારકિર્દી માટે શહેર વધુ અનુકૂળ હોય છે.
હા અને જોવા જઈએ તો શહેરમાં ભણતરની સુવિધા સારી હોય છે.
હા, શહેરમાં ભણતર ખુબ સારું હોય છે અને તમને અ રોજગારની તકો પણ ખૂબ વધુ મળી રહે છે અ તો સૌથી પહેલા તમે મને એ કહો કે અ ગામ કોને કહેવાય? ગામ તમે તમારા મત અનુસાર ગામ શું છે?
જોવા જઈએ તો ગામ એટલે કે જ્યાં ખુલ્લું વાતાવરણ, શાંતિ એ અને એવું નો અનુભવ મળે તેને ગામ કેહવાય.
અ મારા મત અનુસાર શહેર એ એવી જગ્યા છે કે જ્યાં ઉદ્યોગો, ઓફિસો અને મોટી શૈક્ષણિક સંસ્થાઓ અને આધુનિક સુવિધાઓ હોય. અ ગામ પા જી પણ સરળ અને શાંતિપૂર્ણ હોય. શહેરમાં તમારા હિસાબે કેવું હોય?
શહેરમાં જોવા જઈએ તો આપણને રોજગારની તક મળી રહે અને સારી સુવિધા મળી શકે, ભણતર પણ સારું મળી શક શકે એ એવું આપણને જોવા મળી શકે શહેરમાં.
અ ગામના લોકો એકબીજાને સારી રીતે ઓળખતા હોય જ્યારે શહેરમાં લોકો પાસે સમય ઓછો હોવાથી સંબંધો થોડા મર્યાદિત રહે બરાબર ને.
હા, ઈ તો સાચી વાત કીધી અને જોવા જઈએ તો ગામમાં લોકો ઓળખે કેઈ રીતે કેમ કે આપણા ગામમાં બધા એકબીજાને ટચમાં હોય છે મતલબ કે બધા ઓળખતા હોય છે જ્યાં શહેરમાં પણ ઓળખતા હોય છે પણ તે લોકને નોકરી હિસાબે ટાઈમ નથી મલતો.
હમ્મ અ ગામમાં તું પર્યાવરણ વિશે તમારું શું કહેવું છે?
પર્યાવરણ વિશે જોવા જઈએ તો આપણા ગામમાં તો જોઈએ તો દરેક જગ્યાએ વૃક્ષો તો જોવા મળી જ રહે છે તે છતાં વૃક્ષો ઘણા બધા હોય છે મતલબ કે
હમ્મ, શહેરમાં વાહનો અને ઉદ્યોગોના કારણે પ્રદુષણ વધારે જોવા મળે.
હા, પ્રદુષણના કારણે ઘણા રોગ પણ થાય છે.
હા, ગામમાં સવારનો માહોલ ખૂબ જ સુંદર હોય છે. શહેરમાં પણ બગીચા હોય છે પરંતુ કુદરતી વાતાવરણ ઓછું હોય છે.
હા.
તમે અ ગામ ગામમાં અને શહેરમાં શિક્ષણ વિશે શું કેવા માંગો.
શિક્ષણમાં જોઈએ તો અ શહેરમાં. સારી સુવિધા મળી રહે અને ગામમાં થોડી સુવિધા ઓછી મળે છે.
હમ્મ શહેરમાં સારી શાળાઓ અને કોલેજો ઉપલબ્ધ હોય છે ગામોમાં પણ હવે શિક્ષણની સુવિધાઓ વધી રહી છે. છતાં ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર તેઓ શહેર જવું પડે છે. ખાસ કરીને વવસાયિક અભ્યાસ માટે.
હમ્મ. બધા અમારા ગામથી ઘણા લોકો લોકો જઈ રહ્યા છે કોલેજોમાં શહેરમાં.
હા વાત બરાબર છે. તમે આરોગ્યની સેવાઓ માટે શું કહેવા માંગો છો કે ગામમાં અને શહેરમાં આરોગ્યની સેવાઓ વચ્ચે કેવો તફાવત જોવા મળે.
એક રીતે જોવા જઈએ તો શહેરમાં હોસ્પિટલો જોવા મળે અને તાત્કાલિક સુવિધા પણ મળે અને હવે ગામમાં જોવા જઈએ તો દરેક જગ્યાએ આરોગ્ય કેન્દ્રોની સુવિધા આવી ગઈ છે જેથી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ થઈ શકે તાત્કાલિક તેમને સુવિધા મળી શકે અને પ્રાથમિક વ્યવસ્થા મળી શકે ત્યાંથી તેમને હોસ્પિટલ લઈ જવાય.
હા ગામમાં આરોગ્ય કેન્દ્રો મર્યાદિત હોય છે શહેરમાં મોટી હોસ્પિટલો અને નિષ્ણાંત ડોક ડરો ઉપલબ્ધ હોય છે આ કારણથી ગંભીર દર્દીઓને શહેર લઈ જવા પડે છે તે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કારણ કે આપણે ગામમાં કોઈ વ્યક્તિને ગંભીર બીમારી થાય તો ગામમાં આજે આરોગ્ય કેન્દ્ર હોય. તેમાં એની સારી સારવાર નહી થઈ શકે તો આપણે ત્યારે શહેરમાં જવું પડે.
હા તે માટે ગામમાં આરોગ્ય કેન્દ્રની સુવિધા રાખી છે અને ત્યાં એક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા રાખી છે અમારે ગામમાં જય્યારે પણ તાત્કાલિક જરૂર હોય તો ત્યારે એકસો આઠ પર કોલ કરીને એમ્બ્યુલન્સ હાજર થઈ જાય છે. થી સુવિધા મળી રહે છે.
હમ. તમે શહેર ના અને ગામમાં રોજગાર વિશે તમે કેવા ખ્યાલ રાખો છો રોજગાર માટે
રોજગાર માટે જોઈએ તો ગામમાં શહેરોમાં કરતા ઓછી તક મળે છે અને જ શહેરમાં જોવા જઈ તો ત્યાં રોજગાર મળી રહે છે પણ આપણે જેવી ગામમાં રહીએ ને તેવી રીતે સુખ શાંતિ મળતી નથી.
હા ગામમાં ખેતી જ મુખ્ય રોજગાર હોય છે લોકો ખેતી કરીને પોતાનું જીવન ચલાવે છે શહેરમાં ઉદ્યોગો કંપનીઓ અને વિવિધ નોકરીઓની તકો વધુ હોય છે તેથી ઘણા લોકો શહેરમાં સ્થળાંતર કરે છે રોજગારી એ તેનું મુખ્ય કારણ છે તમે ગામમાં અને શહેરમાં પરિવહન માટે લાઈક મતલબ બસો ટ્રેન અને ટેક્સી વિશે કેવા વિચાર રાખો છો કે પરિવહનમાં કેવો ડિફરન્સ હોય છે શહેરમાં અને ગામમાં
એક રીતે જોવા જઈ. તો ગામમાં હવે થોડી ઘણી બસો મુકાય છે જે શહેર એ જતી હોય છે અને હવે તે પણ થોડી ઘણી ઓછી જોવા મળે છે જેમ કે લોકો હવે બાઈક કાર. પરજ જાય છે હવે લોકો ગામમાં પણ બાઈક કારની સુવિધા આવી ગઈ છે.
હા શહેરમાં બસ મેટ્રો અને અન્ય પરિવહન સુવિધાઓ સારી હોય છે ગામોમાં પરિવહનની સુવિધા તુલના રીતે ઓછી હોય છે. પરંતુ, હવે ઘણા ગામો રસ્તાઓથી સારી. રીતે જોડાઈ રહ્યા છે, વિકાસના કારણે ઘણા ફેરફારો આવી રહ્યા છે તમે જીવનમાં અગર તમે એક વખત જીવન તમારું શહેર માં ગુજારો. અને એક જીવન તમારું ગામમાં ગુજારો તો કયા જીવનમાં તમને ખર્ચમાં વધારો ઘટાડો જોવા મળે કે ખર્ચમાં કેવો ડિફરન્સ જોવા મળે કે તમે ખર્ચ કરો તો શહેરમાં કેવી રીતે એ પ્રભાવ પડે ને ગામડામાં કેવી રીતે એનો પ્રભાવ પડે.
હમ્મ તો એક રીતે જોવા જઈએ તો ગામમાં આપણે જે ખેતી કરતા હોય તેની જ શાકભાજી આપણે ખાતા હોય છે ત્યારે હવે શહેરમાં જોવા જઈએ તો આપણે શહેરમાં શાકભાજી એવું લાવવું પડે છે. માર્કેટથી તેથી ખર્ચ એનો વધી જાય છે અને જયારે શહેરમાં વધારે ખર્ચ થાય, ત્યારે ગામમાં જોવા જઈ તો ઓછો ખર્ચ થાય આપણે ઘરની જ વસ્તુને સારી રીતે ખાઈ શકીએ.
હા ગામમાં જીવન ખર્ચ ઓછો હોય છે શહેરમાં ગરભાડું મુસાફરી અને અન્ય ખર્ચ વધારે હોય છે એટલે બચત કરવી ગામમાં સરળ હોય છે, પરંતુ શહેરમાં આવકની તોકો પણ વધારે હોય છે. હવે તમે મનોરંજન વિશું. કેસો.
મતલબ કે આપડે જોવા જઈએ તો ત્યાં શહેરમાં રોજગારો પણ મળી રહે છે, જેથી તે લોકો શાકભાજી એ લોકો ખરીદીને એટલે મતલબ કે ખર્ચ એ લોકોને પરવાડી રહે છે.
હા તમે મનોરંજન વિશે લાઈક મેળા લોકનૃત્ય સિનેમા હોલ એના વિશે શું વિચારો છો?
હા આપડે ગામોમાં જોઈએ. તો આ મેળાઓ જોવા મળે છે તેમાં ઘણું ઘણા બધા ગામો ભેગા થઈને એક મંદિરમાં, મેળો કરવામાં આવે છે ત્યાં શહેરથી પણ લોકો ગામમાં મેળો મેળામાં આવે છે. હું.
હા ગામમાં મેળા લોકનૃત્ય અને પરંપરાગત કાર્યક્રમો થાય છે, શહેરમાં સિનેમા. મોલ અને વિવિધ મનોરંજન કેન્દ્ર હોય. જગ્યાએ મનોરંજન ના અલગ- અલગ પ્રકાર હોય છે, આ બંનેની પોતે તાલિમ વિશેષ તા હોય. છે.
હા, અને જોવા જઈએ તો શહેરોમાં, ઘણું બધું ડેવલપ થયું છે.
હા અંતમાં કહી શકાય કે ગામ અને શહેર બંનેની પોતપોતાની વિશેષતાઓ અને પડકારો છે, ગામ આપણને કુદરત શાંતિ અને સામાજિક એકતા આપે છે જયારે શહેર આપણને શિક્ષણ રોજગાર અને આધુનિક સુવિધાઓ પ્રદાન કરે છે, તમારી સાથે વાત કરમાં ખુબ મજા આવી આભાર.
ઓકે આભાર.